તો તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા હા આવી રહ્યા છો, કેમ છો બડ મજા મને?
હા બસ મજામાં તમારે કેવું છે?
હા બડામજામાં છો.
આપણે તો મજામાં જ છીએ પણ અત્યારે તમે જે જોવા જાવ તો સોશિયલ મીડિયાના જે બધા કન્ટેન્ટ ક્રિએટરો છે જેમના ઘરે કશતું નથી હોતું. તો એ તેઓ બતાડવામાં દેખાડો કરવામાં તેઓ ઘણું બધું પોતાનું નુકસાન કરી લે છે અત્યારે તમે જોવા જાવ તો, ઘણા બધા લોકો એવા હોય છે. જે હપ્તા પર આઈફોન લઈ લે છે, ખાલી સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટે કે અમારા પાસે આઈફોન છે તમારે જેવું અમે પણ કરી શકીએ છીએ અને અત્યારે તમે જોવા જાવ તો જે એસુ ગાડી છે સ્કોર્પિયો ગાડી છે તેનો ખુબ ક્રેઝ વધી રહ્યો છે અને ઘણા બધા લોકો એવા હોય છે જે ફોર્ચ્યુનર અને સ્કોર્પિઓ હપ્તેથી લઈ લે છે અને પછી તેઓથી. હપ્તો ભરાતો નથી અને તેમની ગાડી જયારે ખેંચાઈ જાય છે ત્યારે તેમને ઘણું નુકસાન થાય છે. અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો દેખાડામાં ને દેખાડામાં. ઘણી બધી લોનો લઈ રહ્યા છે પરંતુ, જો આપણને જરૂર ન હોય તો આપણે મોજ મસ્તી અથવા શોખ પૂરા કરવા માટે લોન ન લેવી જોઈએ એવું હું તો માનું છું. જો આપણને એકદમ અર્જન્ટ જરૂર હોય તો આપણે લોન લેવી જોઈએ પરંતુ અત્યારના જે લોકો છે. તે સોશિયલ મીડિયામાં દેખાડો કરવામાં ખુબ માને છે, અને અત્યારે તમે જોવા જાવ તો. લોકો પોતાની લવ લાઈફ અને પોતાની લાઈફ પણ ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર ર મૂકી રહ્યા છે જેથી કરીને ઘણા લોકોના ઝઘડા વધી રહ્યા છે, અત્યારે તમે જોવા જાવ તો લવ લાઈફ રીતે બધા મૂકે છે. પોતાની લવ લાઈફ જે છે તે એક્સપ્લેન કરે છે સોશિયલ મીડિયા પર. જેથી કરીને, ઘણા બધા જે લગ્ન જીવન જીવે છે. તેઓના માટે ઘણું નુકસાન થ છે, તેઓ ઘણા બધા ઝઘડા થાય છે કે તેનો પતિ આવી કરી રહ્યો છે તો તું મારા માટે આવું કર. કેમ નથી કરી રહ્યો તો આ બધું દેખાડો જે કરવાનું થઈ રહ્યું છે. તે બંધ કરી દેવું જોઈએ તો તમારે શું માનવું છે આ બાબતે?
હા, આઈ ફોનમાં દેખાડો કરવા માટે લોકો બધા લે છે, તે લે છે. અને ઘરનું તો વિચારતા જ નથી આઈ ફોન લઈ લે છે અને ઘરના પર શું ડિપેન્ડ પડે છે? એ બધું વિચારતા જ અને લોકોને દેખાડવા માટે આઈફોન લઈ લે છે. અને મોઘા-મોઘા ફોન લઈને દેખાડવા માટે કઈ છે કે હું આઈ ફોન લઈ લીધો અને આ જુઓ તમે મને દેખાડે છે એમ કરીને બધું દેખાડે છે. આ દેખાવ કરવાની જરૂર જ નથી આ તમે કીધું તેમા બધું રેલવે-સ્ટેશનમાં બધું આ લવના ચક્કામાં લોકો આ બધું મૂકે છે સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર અને લોકોને દેખાડે છે. અને લોકોને ઝાળ બળાવે છે અને લોકો બધું જોઈને આ બધું કમેન્ટમાં કરે છે અને એમ જોવા જઈ પણ લોકો બધું દેખાવો કરવાનું આ તમે કે રીતે મોઘી-મોઘી ફોર વ્હીલો પણ સ્કોર્પિયો છે એ બધી ટ્રેન્ડિંગમાં ચાલે છે. તે લઈ રહી છે હપ્તા પર અને હપ્તો ભરાય નહી ખેંચાઈ જાય એ વિચારતા જ નથી. અને લે છે અને દેખાડો કરે છે અને સ્કોર્પિયો ટ્રેન જોવા જઈ તો ઘણા બધા સ્કોર્પિયો ગમતી હોય છે પણ આપણે એમ વિચારવું જોઈએ કે જોબ જોબ કરીએ પછી લઈએ એવું વિચારતા જ નથી. અને જોબ કરતા જ નથી અને ઘરે બેસી રહે છે અને આજકાલ આઈ ફોન કે એવું બધું દેખાડો કરવા માટે લઈ લે છે અને દેખાડો કરવા માટે ઘણું બધું આ ઘરનું પણ નુકસાન થાય છે અને ઘરના પર પણ બધું આ હપ્તાઓ આપી દે છે તમારે શું કહેવુ એ બાબતે?
તમારી વાત એકદમ સાચી છે, તો જેમ તમે કીધું તેમ તેઓ એવું માને છે. કે સોશિયલ મીડિયા પર જ તેમ કારિયા છે તેઓ બેરોજગાર હોય છે અને તેઓ ખાલી કોન્ટેન્ટો બનાવે છે. તેમના કન્ટેન્ટ ના તો વાયરલ થતા હોય છે ના તો કશું તેમના હજારથી બે હજાર ફોલોવર તો તેઓ પોતાને બહુ મોટો કન્ટેન્ટ ક્રિએટર હોય એવું સમજી લે છે. અત્યની તમને વાત કરો તો અત્યારે જે અમારે અહી એક બ્લોગર છે, જેને બ્લોગિંગ કરતા પણ નથી આવડતું પરંતુ તે પોતાને ખુબ મહાન બ્લોગર સમજે છે, અને તેનું ઘર તમે જોવા જાવ તો પતરામાં તે પતરા વાળું પણ ઘર નથી. તેનું એકદમ કાચું ઘર છે તો તે અત્યારે જોબ કરશે અને જો જોબ કરીને જો તે જશે તો આગળ જતા તેના ઘરનાને પણ ફાયદો થતા અને તેની સોર્સ પણ થશે. પરંતુ તેને એવું લાગે છે કે તે ખુબ સારો બ્લોગર છે અને બ્લોગિંગ માંથી તે સારા પૈસા કમાતા પરંતુ એવું નથી હોતું અને હું એને એવું જ કહેવા માંગુ છું. એને સલાહ આપ કે જો તારું ઘર ને એવું સારું ના હશે તો પછી તારો કોઈ ફાયદો નથી, જો તું ઘરનાને જ કામ ના આવે. હવે અત્યારે તમે જોવા જાવ તો તેના ઘરના જે છે, એના પપ્પા રિટાયર થઈ ગયા છે તે થતાં તે કછું નથી કરતો તેના કારણે તેના પપ્પા એ ઘર કમાવા માટે ઘર માટે જવું પડે છે જે ખુબ નુકસાનકારક કહેવાય છે અને તે વ્યસનમાં પણ ઘણો બધો પડી ગયો છે અને અત્યારે તમે જોવા જાવ તો બધા લોકો સોશિયલ મીડિયા પરથી જોઈને વ્યસનો કરવાનું ખુબ કે રહ્યા છે. ત્યાં તમે જોવા જાવ તો આપણા જે ગુજરાતમાં છે તે ગાંજાનું ચલણ બંધ થઈ ગયું હતું. પરંતુ અત્યારે તમે જોવા જાવ તો જે યુપી સાઈડના બધા લોકો જે રીલ મૂકે છે તે જોઈને બધા લોકો ગાજો ફૂકવાની ઈચ્છા ધરાવે છે અને ગાંજો ફૂકે છે. તો અત્યાંરે તમે જોવા જાવ તો આપણા ગુજરાતમાં તેનું ચલણ ખુબ વધી રહ્યું છે, તો આ બાબતે લોકોએ સમજવું જોઈએ. તમારૂ શું માનવું છે આ બાબતે?
વધુ પડતું બધું આ બધું દેખાડો કરવા માટે ઘણું બધું આઈફોન કે બડી સ્કોર્પિયો ગાડીઓે મોંઘી મોંઘી લી છે અને બાઈકો લે છે બી એમડબલ્યુ એ બધી ગાડી ઓ લે છે અને દેખાડો કરવા માટે લોકો આ ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા પર મૂકે અને એમ જોવા જઈ તો આ બધું ઇન્સ્ટાગ્રામ પર બધું ઘણું બધું આ બધું ચાલી રહ્યું જ છે. આ, તમે કીધુ તેમ દારૂઓ, નસો કરવો એ આ લોકો ડેખાવ કરવા માટે જ કરે છે. અને લોકોને એવું લાગે છે કે આ બધા આ લોકો પી છે, ટ આપડે પણ પીવું જોઈએ આમ વિચારીને લોકો બધા પેય છે અને આ એમ ટેન્શન બધું પૂરું થઈ જાય એમ ના આવે હાલે એમ જોવા જઈ તો આ ડારૂ થી કઈ ન થાય અને આ ટમે કીધું તેમ ગાંજો કે ડ્રગ્સ વધારે પટું ચાલી રહ્યું છે અને તેન તેનાથી લોકોને એમ લાગે છે કે હું દેખાડો કરું તો લોકોને એમ થાશે કે હારો ધંધો થશે અને દારૂલો, દારૂઓ પણ એવું જ લોકોને દેખાડે છે અને આ બધું દેખાડો કરવાથી લોકોને બધુ નુકસાન થાય એ તો જાણતા જ નથી. અને એના પરટા વધારે પડતું નુકસાન ઘરના પટ, અને અમુક ઘરના ટ એટલા ગરીબ હોય તો પણ ટેમના ઘરના છોકરાઓ ડારૂ પી છ અને લોકો દારૂ પી ને પછી પૈસા માંગે, ન આપે તો મારે એને એવું કરે, અબ ના જોઈએ. પૈસા નહી હોય તો ડારૂ નહી પીવું જોઈએ, અને બઢૂ, સારી રીતે રવું જોઈએ પણ એવું વિચ ચારતા જ નથી, મારે શું કેવું એ બાબતે?
હા, આપણે જેમ સોશિયલ મીડિયા ની વાત કરી રહ્યા છીએ, એમ તેમ આપણે જોય જ છે તમે પણ કદાચ જોયા જ જો તો આબુ અંબાજી જે આપણે અહિયાં ખુબ જ પ ફેમસ પ્રવાસી સ્થળ અને ધાર્મિક સ્થળ કહેવામાં આવે છે, અત્યારે તમે જોવા જાવ તો સોશિયલ મીડિયા પર તેનું લોકોએ મજાક બનાવીને મૂકી દીધું છે, અંબાજી વ આપણે અંબાજી માતાનું મંદિર છે અને ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ પરંતુ, અત્યારે તમે જોવા જાવ તો, ત્યાં અત્યારના લોકો એવી રીલ મૂકે છે કે આબુ જઈને અમે આટલું દારૂ પીધું, તેટલું દારૂ પીધું અને આપણે જે પવિત્ર સ્થળ છે તેને મજાક બનાવી રહ્યા છીએ, તો આવું બધું ન થવું જોઈએ. તત્યારે તમે જોવા જાવ તો બીજા બધા પણ ઘણા એવા બધા સ્થળો છે. જેનો મજાક બનાવી રહ્યા છે અને આપણે અત્યારે જોવા જઈએ તો મહારાષ્ટ્ર જે આપણે શિરડી અને સપ્તસુન્ગી છે આપણે દર્શન કરવા જઈએ છીએ, પરંતુ ઘણા, ઘણા લોકો એવા હોય છે જે ત્યાં ખાલી ડ્રિંક કરવા માટે જાય છે, તો તે આપણા માટે ખુબ નુકસાનકારક થઈ શકે છે, અત્યારે તમે જોવા જાવ તો જે પવિત્ર સ્થળ છે તેનું પણ મજાક બનાવીને મૂકી દીધું છે અને ઉજ્જૈન ની વાત કરીએ. તો આપણે ઉજ્જૈન પ્રવાસ શા માટે જઈએ આપણે બાબાજી ને મળવા અને ધાર્મિક સ્થળોએ. વિઝિટ કરવા જોઈએ પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા પર લોકો એવું પોસ્ટ કરી રહ્યા છે કે. ઉચ્ચેન જઈએ અને મહાકાલ નો પ્રસાદ દારૂ પીએ અને તે આપણા માટે ખુબ જ નુકસાનકારક કહેવાય અને ઘણા લોકો છે તે તેઓ તો આના પર સોંગ પણ બનાવી રહ્યા છે દારૂ પર. અને ભગવાન પર તો તે આ ભગવાનને દારૂ સાથે ન જોડવું જોઈએ તેઓએ સમજવું જોઈએ. તો હું એવું જ કહેવા માંગુ છું કે આ બધું ખુબ જ સોશિયલ મીડિયા નુકસાનકારક છે. તો લોકોએ આ બધી બાબતે સમજવું જોઈએ પરંતુ લોકો સમજી જ નથી રહ્યા તો હું તો એજ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા પર જે આવે છે તે જ આપણે સાચું ન માની લેવું જોઈએ અને તેના લીધે. તે આપણે પોતાની રિયલ લાઈફ માં ઉતારી ને આપણા માટે નુકસાનકારક થાય તેવું ન કરવું જોઈએ તમારે શું માનવું છે આ બાબતે?
હા તમે ગીધું તે મજા પૈસા માં તે લોકો દેખાડો કરવા જ છે, આ હાલે હમણા જુવો તો ટ્રેન્ડિંગમાં ભુવા છે કે બાબાજી એ બધા, ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ બધું લોકો દેખાડો કરવા માટે પૈસા કમાવા માટે ઘણું બધું આ ધૂણે છે એને લોકો બાબાજી બનીને આવે છે અને ઠગીને બધા પૈસા માંગલી જાય છે. આ એમ જોવા જોઈએ તો આ બધું ચાલવું ના જોઈએ. અને બાબાજી એમ જ ના બની જાય, અને લોકો બાબાજી બનીને લોકો પાસે બધા પૈસા માંગવા જાય છે અને આ એમ જોવા જઈએ તો એ લોકો જોબ કરવી જોઈએ પણ એ લોકો જોબ કરતા નથી એ લોકો પર માંગવાનું ન એમ વિચાર વિચારે છે. અને હમણા તમને કીધું તેમજ, આ આ બાબાજીઓ લોકો આ બધું ધંધો એ લોકોને એક એમ ધંધો બતાવા માંગે છે લોકો, કે અમે ધંધો કરતા છે. આ બધું બટવા માટે જ બાબાજીઓ લોકો કરતા હોય છે. આ બધું ન કરવું જે પણ બાબાજી એ એમ બાબાજીઓ નથી કરતા પણ આમ લોકો માણસ જ કરતા હોય છે. પણ એમ જોવા જઈ તો એ ન કરું છે પણ, આ બધું ચાલે છે હાલે તો. અને મે હમણાં કીધું તેમાંં આ બધું ભૂવાચઓમાં બધું આ ઘણા લોકોને હ ભયમાં કરી લીધા છે અને દેખાડો કરવા માટે લોકોને ઘણા લોકોને બોલાવે છે અને હું મારે પર માતા આવી ગઈ છે એમ ઘણી બતાવે છે, પણ એવું ચાલતું જ નથી. હાલે તો હમને આ માતા જ આવી જાય તો લોકો કેટલા ઘણા બધા, અ પૈસા પસા વાળા થઈ જાય ને. પણ એવું ચાલતું જ નથી આ એક ધંધો એવો બની ગયો છે કે માતાજી બને આવે છે અને બુઆજી ઢોણવા લાગે છે. આ બધું ઠગવાનું એક કારણ છે તમારે શું ક એ બાબતે.
તમે જેમ કીધું તેમ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા જે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. તેમાં અત્યારે તમે જોવા જાવ તો તે પેલા જે હોરર વાળા હોય છે. તેઓ એમ કહે છે કે અમને ભૂત દેખાય છે અને અમે ભૂત પકડવા જઈએ છીએ. અમને આ અનુભવ થયા હતા અમને તે અનુભવ થયા હતા. તો તેઓ આપણને ઘણું બધું ઠગી રહ્યા છે અત્યારે તમે જોવા જ. તો બરોડાનું જે એક પ્રોડકાસ્ટ મેં જોયું હતું તેમાં તેણે કહ્યું હતું કે જે છાણીના ઇલાકામાં તેને ભૂજ જોવા મળ્યો તેને પગલા સંભળાયા હતા. બધી વાત ખોટી છે. અને તે જે ટાઈમ કહે છે, તે ટાઈમ અમે પણ તે જગ્યા પર હતા. પરંતુ અમને તો એવો કશો અનુભવ ન થયો હતો અમે તેને વિડીયો બનાવતા જોયો હતો પરંતુ અમને એવું હતું કે તે સોશિયલ મીડિયા પર કઈક પોસ્ટ કરતો હતો, અમને એવી ખબર ન હતી કે તે આવી બધી અંધશ્રદ્ધાઓ ફેલાવી રહ્યો છે. બાકી અમે તેને પહેલા જ રોકી લેત, અને અત્યારે તમે જોવા જાવ તો ઘણું બધું એવું નુકસાન થઈ રહ્યું છે. આ બધી અંધશ્રદ્ધાઓ ફેલાઈ રહી છે. એ ઘણું નુકસાનકારક છે. હું તો એવું જ માનું છું કે, આવી બધી અંધશ્રદ્ધાઓ ન ફેલાવી જોઈએ. અને જે સોશિયલ મીડિયા છે, તે સમજવું જોઈએ કે જે આવું બધું અંધશ્રદ્ધા ફેલાવે છે. તેમના પોસ્ટ તેઓએ બેન કરી દેવા જોઈએ, અથવા તેમના પોસ્ટ બંધ કરી દેવા જોઈએ. અને તેમને પોસ્ટ કરવાની પરવાનગી ન આપવી જોઈએ. પરંતુ અત્યારના જે લોકો છે. તેઓ સમજતા જ નથી અને અત્યારે તમે જોવા જાવ તો આ બાળક એવા છે જે સોશિયલ મીડિયા પર વધારે ટાઈમ એક્ટિવ રહે છે. અને જેના કારણે અત્યારે તમે જોવા જાવ તો, ઘણી બધી નુકસાન થઈ રહી છે. અત્યારે તમે જોયું જશે આગળ જે બ્લુ વેલ ગેમ લોન્ચ થઈ હતી.? તેવાજ લોકોને બાળકોને ટાસ્ક આપવામાં આવતા હતા. અને તે અઢાર વર્ષની નીચેના લોકો જ વધારે રમતા હતા. તેમને ટાસ્ક આપ આપવામાં આવતા હતા કે તમારે આવું કરવાનું રહેશે, તમારા પપ્પા તમને બેટમેન બનીને આવશે અને તમને બચાવી લેશે. તમારે કુવામાં કૂદવાનું રહેશે અને જેના કારણે, તમે જોવા જાવ તો લાખો ના આંકડામાં ઘણા લોકો લાખો ના આંકડામાં લોકો મૃત્યુ પામ્યા છે. તો તે આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય. તો હું એવું જ માનું છું કે, આ બધી બાબતે આપણે ધ્યાન દોરીએ અને આ બધું થી દૂર રહીએ તો એટલું સારું અને સોશિયલ મીડિયા આપણા માટેમ જોવા જઈએ તો સારું પણ છે. પરંતુ ખુબ નુકસાન કારક પણ શે. તો લોકોએ આ બાબત સમજવી જોઈએ કે, સોશિયલ મીડિયાનો આપડણે ઉપયોગ શા માટે કરવો જોઈયો અને સા રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ લોકો નથી સમખી રહ્યા તો હું એક કેવા માંગુ છું કે આ બધી બાબતે આપણે ધ્યાન દોરીશું. તો આપણા માટે સારું રહેશે તો આપણે જાણીએ છીએ કે, સોશિયલ મીડિયા પર અત્યારે ઘણા બધા જે ઇન્ફ્લુએન્સરો છે. તે પણ આવું ભુવાજીને પ્રમોશન કરે છે. અને પ્રમોશન કરાવીને તેમને પૈસા મળે છે જેથી કરીને તેઓ પ્રમોશન કરે છે. પરંતુ તે કેટલું નુકસાનકારક થઈ શકે છે, તેમના માટે તે તેઓ સમજી જ નથી રહ્યા તો તેઓએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ, તેઓએ સમજવા જોઈએ તેઓ સમજી જ નથી રહ્યા તેઓ આવું કેમ કરે છે, તે મને સમજ નથી પડતી. તો તેઓએ સમજવું જોઈએ કે આવું બધું ન કરવું જોઈએ. અને અત્યારે જે ભુવાજીઓ છે તેઓ રીલ્સો પોસ્ટ કરે છે. તો આપણે જોવા જઈએ તો આગળના જે ભગત માણસો હતા તેઓ રીલ્સ પોસ્ટ ન કરતા હતા, કે અમારે તે જોડાશો તમને તો આ મળશે તે મળશે પરંતુ